હેલો. કપાઈ ગયો તો હા ઓટોમેટિક કપાઈ ગયો.
જે જેવુ કે.
હમ છે.
હમ
બેસલા જશે.
ઠીક.
તમારે એ ન જોઈ આથી. મને જે અમે પ્લેન ની ટિકિટ કરાવી હતી નવ હજ પ્લેન ની કરાવી નથી ને ઓલા લોકો. કરાવી દી નવ હજાર ની અહીથી રાજકોટ થી દિલ્હી.
કઈ.
એ તો ઓ કંપની વાળા કરાવી દી એને જેમ જમવાનું મહેનત. ફાવ તુ હમ હમ. તો જ બાર ન મગબેઢસા અને મંચુરિયન ને એવું જ ખાય ખાઈ જ તો.
કોઈ ત જુમા ન હતું.
જમવાનું આવે પણ કે સાત મમ્ ન ભાવે ક્યાંના કરતાત
હા ભાવે તો નહી ને પણ તો હાલે.
હવે બેતા તો સોમવા થઈ ગવા મંગળ બુધ ન ગુરુ શુક્રવા આવતા રહે ફેન ફેલટ છે.
ત્યાખ ત નઈ એં ગયા ત ન પછી હ બધું એ લગગ મોબાઈલ ને ચેક થ કો કે વિડીયો કે યાથી ઉતારીને ઓલામ નાખી દીધો.
હમ એ મને કીધુ.
એનેવું કરતા હોય ને બધું.
હા.
હાઈ રિંગ ના અંતે દીવ તારે ન હ સ્ટમ નાાગતી.
થાય
તે વાયરલ થઈ ગયો એ પછી પાસા.
તે કોને એવા એવુ.
ને અમણા ના આટા ભેગા હોય ઈજ હોય પણ અંયા અગ્નિવર હમણાં ભરતી બધા ઈ થયા હોય ને. તે. કોઈને કઈ ખબરડેને નાખીધ તો આને બધું બંધ થઈ ગયું જે ન ગ્રુપ. એ બધું લોકો લટક નાખ્યું લે વોટસઅપે બઉ વાપરવાની મનાય કરી બધું.
હમ હમ.
લગભગ મને એમ સાંઈ આવે ને ફોન બંધ થઈ જાય મોટો જ નાાન જ કવાનું.
હા તમે ભેગા હતા હવે તો ક્યાં ઉપાદી છે એની અંદર
હવે તો વાંધો ને અત્યારે બહ હવાર ન તો ટાવર કાલ ન નતો લાગતો. ફોન બપેરે્યો અત્યારે ફોન આવ્યો તો ટાવર ન થ આવતો.
હો.
તે હવે અત્યારે
એ તને તો એ જ વાંધ તો હોય નહીં.
હા.
હ તો એટલે જ ઉષા નહી હ કેતી હતી મેં કઈક નોકરી ખારી બીજી ન્યા મળી જાય ને ત હારત્રી વર્ષ થયા કેતા ને પછી ઉંમર પ્રમાણ કઈક નોકરી પછી બીજી મળવી જોઈએ ને.
હા બીજ પછી તો હું આય
સરકારી અહીંથી ન સાઈન કરાવવી પડે ને સરકારી ને નોકરીની પાછું હોય નેથી સાઈનાવી લેવાય.
હોવે
તો બીજે ક્યાંક નોકરી કરવી તે હાલે.
બેંક ને એવું ટાઢે સાયે હોઈ એજ પોલીસની ને એવું કરવા કરતા.
એટલે જોઈ હવે કોછી ક્યાકન હોય ને.
પગાર પછી પેન્સિલ તો ચાલુ થાય છે ને.
હા પેન્શન તો હોય તે તછ લોન હશે ને બધું એવું જોવું પડે હવે પછી આ બે મોટા થઇ જા ય તો મારે.
લોન કે મ કે પૈસા આવે ને લોન ભ દે પછી.
કરી દેવું ને, એટલે ના આખી નથી ભરવી. અડધી કરી અડધી હોય તો પછી કંઈ કામ કરવાનું મન થાય ન કરે તો, કઈ ન કરવાનું મન થાય.
પછી એનું પાછું વ્યાજ આવે, બા. તમે ખાતા રાખો ને, તો એનો પછી મહિને એટલું વેજી આવે પાછું. દહ હજાર, વી હજાર ને એમાં આવતું હોય છે વ્યાજ, પૈસા પણ.
હા, એટલે પૈસા આવશે ને, અડધા ફરી દેવા. એ અડધા રાખશો, હજી બુલેટ લે હે ને. હ,, હજી તો આ છે પછી તો
ઓ હા.
એટલે લેવી તો કે, તે પણ આવું કંઈ મેળ નથી થતા ને, જાવાનું થતું હતું. આવવાનું ગાડીમા, કાલ રિપેર થઈ એક્ટિવા.
હા.
બગડી ગઈ, આઠ-દસ દિવસ ગયા. તે દોની તો પંદરક દિવસ થયા. કરવી લીધી એક્ટવા તો જોઈ જ, બાપા. મને એક્ટવા વગર નો હાલે.
હપતા ભરવાના હે લેવાઈ ગયું પછી,
હમ્મ.
આ કંપની માં એ કઈ કઈ, ને એટલા નુ કામ કરે, તો પૈસા એટલા વધારા મળે. કે, દસ. દસ લાખ નો ટાર્ગેટ પૂરો, કંઈકને એને કંઈક પચાસ હજાર અલગ આપે. સાચા આવે જ, પણ પચાસ હજાર ઈ નોખા આવે. મહિના દીમાં એટલા દસ લાખ નો ટાર્ગેટ પૂરો કરવાનો.
હમ્મ.
તોને કઈ રાત કરજો.
હું કેવાય, મારે ઓલા માં હે ને. ઇન્સ્ટાગ્રામમાં મારે ઓલ ખબર હો, કોલેબ્રેશન કરવાનું, બધ સેલિબ્રિટીની, બધા ઓલા. કોલેબ્રેશન, હા. નહીં, નહીં, એવોડ ના, નહીં. ઓલ કોલોબરેેશન નું હોય, આ રીતે આ બધા કેમ વિડીયો ન ઉતારતા હોય?
હા.
એવી રીતના મારે ઓલા માં આવ્યું હતું કઈક, તે પછી કે તને મોકલું કે, પાંચસો ડોલર નુ આવ્યું તુ મારે, પાંચસો ડોલર એ એટલે તો આપડા ઈન્ડિયા પ્રમાણે તો કંઈક બધા થાય ને, તે કેતન, કેડ, કેતન હિસાબ કરીને મોકલ, અડતાલીસ હજાર‌.
એટલે, પાંચસો ડોલર એટલે. અડતાલીસ હજાર પાંચસો નુ, એટલે મને વિડિયા શૂટ ને એવા કરવાના.
હમ્મ.
ઇન્ટરેસ્ટ હોય ને, તો યસ કરવાનું, મેં તો કઈ કર્યું નહીં, પછી વયું ગયું.
લે આવી.
એટલે, હજી તો મેં પેલી વાર ઓ હોય તો, કેમ કરું એમ?
હા.
તે કરડતું પાંચ ડોલર નું આવ્યુંતૂ
પાંચસો ડોલર આટલા ને તો વધારે થાય.
હા આપડા ઇન્ડિયા પ્રમાણ વધારે થાય ને
હમ, આપ. એના એક ડઢોલા હોય, તો લગભગ આપ એના આપણા હો રૂપિયા થાય, લગભગ એવું જ છે.
હા, નઈ, ચોરાણું રૂપિયા, એવું કે હમણાં તો ઓલે ગૂગલ સર્ચ.
ગૂગલ માં છે, તો એમાં ખબર પડી જાય, તું લખ ની એટલે. ઇન્ડિયા એ બીસ પેટલા થાય, પાંચસો ડોલર.
કરો ને એ કેતર ને ઓલામાં જોયું તૂ એ એટલે પાંચસો ડોલર એટલે અડતાલીસ હજાર રૂપયો છે.
હમ્મ
મે તો હું તો તો રૂપિયા વાળી થાય જય એટલે મે ઉપન ને કું ને એમાં પછી બધું આવે ઓપન આઈડી બીજું કોઈ મેસેજ મેસેજ તો ગણાય ન આવતા હોય જવાબ જ દવું કોઈને. ડિલેટ કરી નાખું ડાયરેક્ટ જ મેસેજ જ ડિલેટ કર નાખું ઉપર થી ને બધાય હ અને મેસેજ ઓપન રાખે ને તો જ કોલબેશનમાં આવે.
તો
બાકી નો આવે મેસેજ ઓપન હોયને તો જઈ કોમે કોમેન્ટ તો કોમેન્ટ તો ઓફ હે મારી ઓલા વિડીયોમાં મેસેજ ને ઓપન રાખી ને તો જો ઓલી કંપની હોય ને મોટી મોટી કોલબ રસમ વાળા
હા
તો જે આપને રિકવેસ્ટને મોકલી હવે ને મેસેજ કરી હકે ને
હા હજી ફેસબુકમાં એમ કજ ફેસબ બુક નું તો આમે બહુ ઇન્સ્ટાગ્રામ માં બધ મૂકતાાય ફેસબુક નું આવે બ
એમાં તો ફેસબુક માં તો મારે કધું ન હે કાલે મને એ પીયુસ પૂછતો તો એને કધું નું હે એને તો ઘણું બે એક બે ડોલર થયા પણ પચીસ ડોલર થઈ ને તો એમાં પેમેન્ટ ચાલુ થાય હા હા હા એમાં ટાસ્ક પૂરો થાય ને પછી એમાં થાય એટલે આમાં તો આમાં એવું તો કઈ નઈ આમાં હ ને ડાયરેક્ટ કોલોબરેશન કરવાનુંય ને નહી પછ આપણે એવવી જ રીતના પેમેન્ટવ કરે એટલે જ મા ખાતું ખોલાવું બીજું
બીજું એકાદુન ન ખુખા તો એમને એમ કઈ રાખવાનું નહી એમાં હોય ને તો હાલે એમ
હ આજ તો આઈજ જ આવું હતું મારે
હમ્મ
મેં તો પછી કઈ ક વિડીયો ઉતારી ને ઓલું કર્યું ને કેતન ને મોકલું તેની હિસાબ કરીને મને મોકલો તે અડતાલીસ હજાર પાંચસો
પગાર મ તો તો સારું ને હા કઈ હા ઇન્ટરે કઈ ન કર્યું ને કે આમ ઇન્ટ એમાં ઇન્ટરેસ્ટ આવે કે આ એમ ઇન્ટરેસ્ટ ના તો ઇન્ટરેસ્ટ કરીએ ને તો એઈ લોકો ખબર નહિ હમેથી કઈ મેસેજ કરતા હોય હોય.
આપ મને તો હજી કઈ ખબર હ નથી તો હવે અમે એકદું હુ કરું.
બેન ત વિડીયો ઉતારે ને પૂછે ને કે તમારે આવું કઈ આવે
એ તો નથી આય ગઈ ઘેરે એના તો આવતું જ હોય ને એ તો કમાય એ એટલા જ કમાય અડતાલીસ પચાસ હજાર કમાય મહિને
હમ્મ
વિીડિયા ઉતર આપડે કેમ બધી કોઈ પાર્સલ આવતા હોય ને પાર્સલ આવે ને પછી ખોલી ખોલીને બતાવાનું બધાને આ બહ મસ્ત હે ને આ સારું હે ને એવી રીત અને ક્લિ ક્વલિટી મસ્ત છેે આ આવું હેમ, તેવું છેને
હા એ આ કેવી બોલ બધા ન મુતાયલા કેવું શું કેવાય. મેકઅપ નો બધુ
મેકઅપ નું હા એ બધું
એ જ રીત મૂકવાનું, એવી રીતના વિડિયા બનાવીને.
હમ્મ
પછી આપડે મ વિડીમય ને એમાં લિંક ને એવું હોય ને લખે ને તો ઈ લોકો લે ને એઈ પ્રમાણે આપને પૈસા મળે
હા હારુ તો હવે પાછું કઈક આવે ત્યાં ધ્યાન રાખજે.
હા હવે તો કઈબી આવે એમ તો બધા
એ ફેસબુક નુ તો કેટલા ન મેં તો જોય ફેસબુક નું પણ ઈ એક ભાઈને કંઈક કામ આવ્યુને આ એની આઈ ડી હેને એને આવડે તી કઈ ખરે કરાવવા જતા એ ડોલા આવે ને એના પૂરા થઈને ડોલા ઈકાવેન તેમેટ મા પછી આવડતું હોય ને મોબાઈલમાં કરતા.
હા હ
એને ઘરે પછી કરાવવા જઈ, ભાઈ એક બીજો હોહે ને
છે. હા હમ્મ હમ્મ
એ જુલર ડોલર માં જ આવે પૈસા તો એમાં આવે ને ઇન્સ્ટાગ્રામ મા એ ડોલમાં જ આવે પૈસા એ આવે નને પૈસા
હા એ ફેસબુક માંના આવે ને ડોલર માં આવે ફેસબુકમાં હોય ને, એટલે એ ભ ક્યાં મોલ એ બાજુ ન હ ને એનું ક્યાં હ પડે
કાર મુકેને ઈન્સ્ટાગ્રામ નંબર જોઈએ
હા હમ્મ
તો મેમ ભલે ને દો બાર એક બીજી હે છે ને ઈ યુટ્યુબમાં વિડીયો બનાવા મારા એલોનેક
તેને ઈ દસ બાર હજાર આવે, હાય ને
એને મહિને બાારેક હજાર આવે તો એ બારેક હજાર એ હારા ને
આખા દિન લોગ બનાવતી હોય તો તો તો કર હોય જ નવડી
આખો દી હું બ્લોગ બનવામા હું કરીયા
હા હા બધું કરીયા રસોઈ બનાવતી એ બધું શીખાવાનું બી તને ને એવું તોમ જો તેટ ગાય ના જગે
એટલા બધું કચરા ને પોતાના બધાઈ કટાઈ નાખા ઘરની રૂટીન બધી કેવાની એમ, પણ મારે જેવી તો હા ખો દિન ગાઉન પહેરીને મે જેવું કામ કરતી હોય બપોર હુધી તો કેમ બધે બ્લોગ ઉતારવો
પણ તહીતો પહેર લેવાની બ્લૉગ ઉતારવી
હા તો એને એમજ કરવું પડે, વીડિયા રોજે રોજ મૂકવાના ને તો જુએ રોજ વિડિયા મૂકી ને, તો જ એમાં અ ઓલું થાય. રોજે મુકવા પડે વિડીયો એકાદો તો.
રોજે આ તમારે તું મૂકે ઇન્સ્ટાગ્રામમાં મૂકે તો એમાં રોજ મૂકવાજ પ પછી બે બે કોકડી જાય ને વાંધો ન આવે બે કોકડી જાય ને પછી ન વાં
હા તો પણ તો ન આવે. એક બે ઓલી ને ખબર ઓલી, હા જો હું એનું જ કઉ છું એ નણદ ને બધ તે મી મિલિયનમાં જ હવે આવે છે વિડીઓ
હા એ અલગજ નદીના મૂકે ને
હા અ એક ઓલો એને ભાઈ ઓ બીજા કોક ભાઈ બનાવ્યો ને એ એ હારે મુકયો એ મિલિયમ માં ઉયપડો ને પછી થી વધારે ઉપડે છે.
પછી બહુ પણ વિડિયા એવા બનાવે ને બધાય.
હા હા ને ઓલે ખબર એ ને હાહું.
ના ના ના હ મેં જોઈતી એમ.
હાથી મેં એવું ભાવલી ને વિડીયો મેકલ્યો મે આતો જો. એ ઓલાન દુખા ન લેતી હોય.
હા કાય વાંધો આ ગામા ગ્યા તા.
હા દ્વારકા દુખા લઈન વિડીયો ઉતારો મે કિધુ આ આ તો જસમીન નણંદ તો. ઠીકે તો ઉતારે હા ઓલી ક્યાં નય હાઉ.
એન કરતા જશમી હા જસ્મીન નહ નથી વતી.
હા યાર લે જસમીન ને નથી થાતી. આમ હારું ઓલી ની મને એમ છેેરી. એક કેવી સંદ્રિકાની. મેંતો રાખી જ નથી મેં તો ફૂલો બે કર્યું ને એમને એ ખાલી ફોલો કર્યું.